હલો!
હા જય શ્રી કૃષ્ણ ભાઈ.
હા ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે?
બસ મજા. તમે કેમ છો?
બસ ભાઈ મજામાં તો છે પણ અમણાં તો તમને ખબર જ છે કે અમણાં વાતાવરણ કેવું છે તો અમણે લોકોને આમ સ્વાસ્થ્ય પર ઘણી અસર પડે છે હેલ્થ પર ઘણી અસર પડે છે. તો એ જ વિશે તમારા સાથે થોડીક વાતચીત કરવાની છે.
હા તે જ અમણાં જેમ કે વરસાદ ચાલુ થયો છે તો બધાને હેલ્થ પર ઇફેક્ટ પડી શકે કેમકે વરસાદ અચાનક આવે તો અ માણસોને શરદી ખાંસી થાવાનું અ સંભાવના વધારે હોય છે. ને આપણેે એ એનાથી બચવું હોય તો અ વધારે બાર ની નીકળવું અને ભીનાનું ઓછું તમારું શું કેવું છે હેલ્થને આપડે પેલું કરવું હોય તો.
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે કે આપણે શરદી ખાંસી જેવી બીમારી થઈ શકી છે. અને તાવ એવું બીમારી થઈ શકે છે. તો તમે કીધું તેમ આપણે બહાર ઓછું નીકળવું જોઈએ. અને આપણે જ્યારે પણ બહાર નીકળ્યા જરૂરત પડે બહાર નીકળવાની તો આપણે હંમેશા છત્રી કે રેન્કોટ આ બે વસ્તુઓ સાથે થે લઈને નીકળવું જોઈએ. કારણ કે ગમે ત્યારે વરસાદ પડી જાય છે. અને ગમે ત્યારે વાતાવરણ ચોખ્ખું પણ થઈ જાય છે. પરંતુ આપણે આપણા સ્વાસ્થ્યને સારું રાખવા માટે આપણે પોતાની જ કાળજી લેવી જોઈએ. તમારું શું કેવું છે?
હા સાચી વાત પોતાની કાળજી નઈ લેશું તો અ બીમાર પડવાની શક્યતા વધારે હોય છે. અને અ વરસાદ જ નઈ જેમ કે બહારનું ખાવાનું એને બધું બી ઓછું કરવા પડે અને સા સાવધાન થી ખાવા પડે કેમકે આજકાલની જનરેશનમાં જેમ કે કેમિકલનો યુઝ વધારે થાય છે. અ કેમિકલના યુઝથી બધું અ વેજીટેબલ્સ ને બધું અ રોપવામાં આવે છે. અને ઉગાડવામાં આવે છે. જેનાથી આપણા હેલ્થને અ નુકસાન કરે છે એ વસ્તુ. અને તમાર શું કેવું કે આ કેમિક કલ ને બધું હેલ્થને અ કારણે બધું.
હા ભાઈ તમારી એકદમ સાચી છે કે બારનુ ઓછું ખાવું જોઈએ. તમે કીધું તેમ કે બધું કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે એ વાત તો તમારી એકદમ સાચી જ છે. જે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. કારણ કે લોકો છે ને જેમ કે એમણે વરસાદની સિઝન છે તો લોકો ભજિયા ને એવું ઘ ઘણા ખાવાનું પસંદ કરે છે. પણ એ લોકો એકને એક તેલમાં તરતા હોય છે જેથી કરીને તેલ બહુ ગંદુ થઈ ગયેલું હોય છે. અને આપણા સ્વાસ્થ્યને ખુબ ગંડી અસર પહોંચાડે છે અને આપણે બીમાર પડીએ છે અને માંદા પડીએ છે. તો આપડણે તો ખાવું ના જોઈએ સાથે સાથે આપડા ફેમિલી ને પણ ખાવા ના દેવું જોઈએ. તો જરૂરત સમય જ બાર નું ખાય તો ચાલે તે બી પણ માપમાં જ ખાવું જોઈએ અને બને ત્યાં સુધી ઘરનું જ ખાવું જોઈએ તમે કીધું તેમ. કે બધું મિલાવતી હોય છે તે વાત તો તમારી ઘણી હંડ્રેડ પરસેન્ટ સાચી જ છે. અને તમે તમને ખબર જ હશે કે આપણે બહારથી કઈ પણ સાધન સામગ્રી લઈએ જેમ કે શાકભાજી છે ફલ ફ્રુટ છે. તો તેના આપણે હંમેશા ધોઈનેજ એને ખાવું જોઈએ અને તમે તમે એક વાર જોયું હશે તો આજકાલ ના જે યુવાનો છે તે લોકો હમણા નાની એજ માથી સિગરેટ તમાકુ બીડી પછી વગેરે ખાનપાન પછી દારૂ એ બધું વ્યસન નો કરે છે તો આ બધી વ્યચનો ન કરવા જોઈએ કારણ કે સિગરેટ પીવાથી આપણા ફેફસાને અસર પડે છે અને આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને તમને ખબર જ છે કે સિગરેટનો જે ગંદો ધુમાડો છે તે પોલ્યુશન પણ કરે છે અને તમાકુ છે તે પણ એના પર લખેલુંય છે કે આને ખાવાથી કેન્સર જેવી બીમારી થઈ શકે છે તો પણ લોકો એનો ઉપયોગ કરે છે અને કેન્સર માં પડે છે અને એ ગમે તે તમાકું થૂકવાથી પણ બીજાને ગંદકી એવો અનુભવ થાય છે અને દારૂ પણ નવી જો તેના કારણે પણ આપણું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે તમાર શું કેવું છે આના બાબત
હા સાચી વાત જેમ કે બધા તંબાકુ અને વ્યસનો ખાઈને ગમે તેમ થુંકે છે જેથી જેમ જે બીજા માણસો જે નથી ખાતા એ લોકોને જમ્સ લાગે છે એનાથી અ નુકસાન થાય ને બીમાર થાય છે માણસોને તો તમારી સાચી વાત છે કે આજે સિગરેટ ને તમાકુ વસ્તુ છે જે ગુટખા પાન તે બંધ કરીને આપણા હેલ્થ ને કેર કરવી જોઈએ ને આજકાલના યુવાનો હેલ્થ હેલ્થ કોન્શિયસને હેલ્થ માટે જીમ જાય છે તમારું શું કેવું જીમ જાય જાય તે સારું કેવાય હેલ્થ માટે
હા ભાઈ તમારી વાત તો બરાબર સાચી જ છે કારણ કે લોકો પોતાના વજન પર કબજ નથી રાખતા કારણ કે લોકો પોતાનું આમ સ્વાસ્થ્યને સારુ નથી રાખતા તો તેના માટે જીમ જવું જોઈએ અને જીમમાં પણ ગમે તેવું ન કરવું જોઈએ મતલબમાં પોતાના આપણું જે આમ શરીર સારું રહે એ રીતે જ કસરત કરવી જોઈએ અને લોકોએ વહેલી સવાર ઉઠીને યોગા છે તો યોગા કરવું જોઈએ જેમ કે પ્રાણાયામ પછી સૂર્ય નમસ્કાર આ બધું જે આસન છે તે બધા કરવા જોઈએ જેથી કરી ને આપણું શરીરમાં સારું એવું લોહી નું હલનચલન થઈ રહે અને જીમ તો કરવું જ જોઈએ સાથે સાથે આપણે કઈ સ્પોર્ટ્સની એક્ટિવિટી કરવી જોઈએ જેમ કે ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ આ બધી જે ગેમ્સ છે તે રમવું જોઈએ જેના કારણે આપણે શરીરમાં હલન ચલન થાય છે અને આપણા અને સ્વાસ્થ્ય સારું રહે તો તમે આવી કોઈ ગેમ રમો છો
હા મેં નાનપણથી જ વોલીબોલ ને ક્રિકેટ રમું છે જે બ મને બહુ બેનિફિટ આપે છે મને ફિટ રાખવા માટે ને અ આજના ટાઈમ પર ફીટ રહેવું બહું જરૂરી છે કેમ કે આજના ટાઈમે બીમારી જે બીમારી બહુ ફેલે છે ને હેલ્થને બહું અ ઇફેક્ટ કરે છે અને આજના ટાઈમે આપણા હેલ્થ માટે ખાવાનો બી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપડણે સારું ખાશું તો આપણું શરીર સારું રહેશે તો તમારે શું કેવું છે કે સારું ખાવાનું કેટલું બેનિફિટ કરે છે આપણા હેલ્થ માટે
હા ભાઈ તમારી તો વાત એકદમ સાચી જ છે સારું ખાવાનું જ ખાવું જોઈએ જેમકે જે આપણા સ્વ આ જાંબુ છે કાળા જાંબુ જેના વંજરા કેહેવામાં આવે છે તે આપણા જે સુગર થયેલો હોય તે તે તે પેશન્ટ જો ખાય તો તે લોકોનું શુગર આપણે ગાયબ થઈ જાય એવી મને વાત મળી છે તો તે લોકોએ એનું સેવન કરવો જોઈએ. અને જે ફળ ફ્રૂટ આપણા માટે સારા નથી જેમ કે ગરમીના સમયમાં પપીતા છે અને કેરી ખાવાથી આપડો વજન વધે છે તો આવા બધા ફ્રૂટને આપડે તાળવું જોઈએ. અને જે તમને ખબર જ છે કે નોનવેજ ખાવાથી પણ આપણા શરીરમાં ખરાબ થાય છે તો નોનવેજ ખાવું જોઈએ એવું નથી કે ન ખાવું જોઈએ કારણ કે નોનવેજ પણ આપડા શરીર માટે સારું જ છે પણ તે પણ આપડે એક એક અ મર્યાદા આપણે વધારે પટ્ટો સેવન ન કરવો જોઈએ તમારુ શું કેવું છે?
હા સાચી વાત વે અ એમ ખા ખ ખાવો તો લિમિટમાં એમ જે આપડા હેલ્થને ઇફેક્ટ ના કરે ને મેત અ મેં તો એવી સલાહ આપું બધાને કે હેલ્થ માટે ડાયટ પ્લેન ફોલો કરો ને જીમ જાઓ, સારું ખાવો, સવારે વેલા ઉઠ ઠો તે આપડા હેલ્થ માટે બેનિફિટ છે. તો તમારું શું કેવું આ બધી વસ્તુ બેનિફિટ લાગે કે નહીં તમને?
હા ભાઈ તમારી રિધમ સાચી છે કે સવાર સવારના જે કસરત કરવામાં આવે છે તે તો આપડા શરીર માટે ખુબ જ સારી અને લાભદાયક હોય છે. તો લોકોએ સવાર સવારના કસરત કરવી જ જોઈએ કાંતો પછી સવાર ઉઠીને વોક કાંતો સાંજના પણ જમીને પછી વોક કરવું જ જોઈએ. અને તમને ખબર જ હશે કે જયારે આ લોક પ્રદુષણ કેટલું ફેલાવે લોકો પ્લાસ્ટિક છે પેલો કચરો છે તે ગમે ત્યાં ફેંકી દઈ છે. અને ત્યાં પછી જે જંતુ નાશક અ જે જંતુ અ જંગલી કીડાઓને બધું છે જેમ કે મછ છર ને બધું તો તેનો ઉદભવ થાય છે અને તેના કારણે પછી ડેન્ગ્યુ મલેરિયા જેવી બીમારી ઉદ્ભવ થાય છે અને આપડુ સ્વાસ્થ્યને ખરાબ કરે છે તો આ બધું લોકોએ ધ્યાન રાખવું જ જોઈએ અને કચરો કચરા પેટીમાં જ નાખ વો જોઈએ જેથી કરીને આપડા સ્વસ્થ્ય આપણું સારું રહે, તમારું શું કેવું છે?
હા સાચી વાત જેમ કે આપડે કચરો ફેલાવશું તો અ એનાથી અ જે મચ્છર આજુબાજુ ફરે છે તે પછી આપણને જ કરડે છે જેનથી ડેન્ગ્યુ થાય છે તો આપડે જ ધ્યાન રાખવા જોઈએ આપડા હેલ્થ માટે ને કચરો કચરા પેટીમાં રાખવાની તે તમારી બઉ સાચી વાત છે. ને આપડા આપડે જેમ આપડી કેર કરશું તેટલું જ આપડા હેલ્થને સારું રહેશે.
હા ભાઈ તમારી વાત એકદમ સાચી અને તમને ખબર જ હશે કે આપડે બીમાર થઈએ કાતો આપડા કોઈ સગા સંબંધી બીમાર થાય તો તાપડે એને અસ્પટલ કે ક્લિનિકમાં લઈ જઈએ. તો ત્યારે આપણે હંમેશા માસ્ક પેરીને જવું જોઈએ. જેથી કરીને જે બીજાની બીમારી તે આપડામાં ન લાગે અને આપણું કોઈ પણ પ્રકારની બીમારી હોય તે બીજાને ન ન લાગે. જેથી કરીને આપણે અને આપણા સામે જે કાઈ પણ વ્યક્તિ હોય તે લોક સ્વાસ્થ્ય જળવાઈ રહે. તો તમે કઈ આવું કરો છો માસ્ક પેરીને કશે બહાર જાઓ છો?
હા સાચી વાત જે તમે કહ્યું છે માસ્ક ના ગ્લોવસ પેહેરવા જ જો હોસ્પિટલ કે ક્લિનિક કસે બી જાય કેમ કે આ જેવા આ જમ્સ છે તે ક ક ક્યારે પણ લાગી જ લાગી જાય છે આપણને ખબર બી નહી પડતા ને જે આપડાને ઇફેક્ટ કરે જે બીજા જમસ આપડાને થઈ શક અ બીજા જમસ આપણા શરીર માં આવે ને આપડાને શરદી ખાંસી કઈ કઈ બી જે જમ્સ જે ટાઈપના જમ્સ હોય તે આપડાને થઈ શકે તો જે તમે કીધું છે જે માસ્ક ને ગ્લોવસ પહેરવાનું તે બહુ સાચી વાત છે ને આપણા હેલ્થ માટે તો આપડણે જ વિચારવું પડે. કોઈ બીજું નહી વિચારી શકે તો આપણે જેટલી આપણે કેર કરશું તે જેટલું આપણા હેલ્થ માટે સારું રહેશે.
હા ભાઈ સાચી વાત તમા આવી લ કારણ કે આપણે જો આપણું સ્વાસ્થ્ય સારું ના હશે તો પછી આપણે બીમાર રહીશું આપ ફેમ ફેમિલીમાં બીજા મેમ્બર્સ પણ આપણા બીમાર થઈ શકે. તો આપણે તો પોતાની કાળજી લેવી જ જોઈએ અને તમને કઈ બીમાર થાય તો તમે શું કરો ઘરેલા નુસ્ખા ઘરેના નુસ્કાાનો ઉપયોગ કરો છો કે પછી હોસ્પિટલમાં જાઓ છો
ના પેલા તો ઘરેલો નુસ્ખોમ કે ખાલી સ થઈ ગ પાણી ગરમ પાણી ગામ પાણી પીએ તો વધારે થાય પછી હ હસ્પિટલ જ
હા ભાઈ સાચી વાત મેં પણ બીમાર થાઉ તો, તમે કહ્યું તેમ ગરમ પાણી છે પછી મીઠાના કોગળા અને કઈ પણ આમ બીજું છે જેમ કે કાળ, ઉકાળાને એ બધું બનાવીને ટ્રાય કરીએ અને ન સારું થાય તો જ, હોસ્પિટલમાં જાય છે કારણ કે હોસ્પિટલમાં જવાથી પણ, આપણે કદાચ બીમાર થઈ જઈ કારણ કે ત્યા બીજાની બીમારી આપણે તરત લાગી જાય છે. અને તમને ખબર જ હશે કે, ગરમીના સિઝનમાં તો એટલો બધો તાપ પડે છે. કે લોકોને લૂ લાગી જાય છે. તો લોકો એ ત્યારે છે એમ કે કેબ છે તો પછી આમ, કઈ પણ આમ પ્રકારનું જે આપણે જેનાથી આપણને તાપ ઓછો લાગે તે કપડા, પહેરીને બહાર નીકળવું જોઈએ તમારે શું કેવું છે.
હા સાચી વાત ગરમી ગરમીમાં જેમણાં ગરમી ગઈ છે તે, તેમાં લુ લાગવાની સંભાવના બહુ હતી જેમ કે આ આ સમયે બહુ તાપ હતો તો, લૂ ના લાગવાની તો આપણેે, એવા કપડાં પહેરવા જે આપણા શરીર ને ઓછા એટ્રેક્ટ કરે જેમ કે કાળા કપડાં નહી પહેરવા. જે કાળા કપડા વધારે તાપને એટ્રેક્ટ કરે તો ટોપી પહેરી તમારી સાચી વાત. તો આપણે જેટલું આપણું કેર કરશો એટલું જ આપણને સારું રહેશે આપણા હેલ્થ માટે.
હા ભાઈ સાચી વાત અને ગરમીમાં તો લીંબુ શરબત છે નારિયલ પાણી છે. મેઠ છે દહીં છે આ બધું, ખોરાક નો આપણે સેવન કરવો જોઈએ જેથી કરીને આપણા શરીર માં ઠંડક જળવાઈ રહે. અને આપણું સ્વસ્થ સરું રહે અને આપણા ફેમિલી ને પણ કેવું જોઈએ કે આવું બધું, ખોરાકનો ઉપયોગ કરો. ચાલલો તો ભાઈ આપડે મળીએ આગળ પણ આવી રીતના હેલ્થ ઘોઅને આરોગ્ય વિશે ઘણી બધી વાતો કરીશું.
સારું સારું ભાઈ.